હા બેન નમસ્તે કેમ છો
નમસ્તે નમસ્તે તમે કેમ છો
બસ બસ અમે મજામાં છીએ
કેવું ચાલે છે ભણવાનું
બસ અમારે તો ભણવાનું સારું જ ચાલે છે
હમ કંટાળો અત્યારે પિક્ચર જોવા જાવ છો
હમ કંટાળા આવે ત ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જઈએ અથવા તો એ ના પાડતા હોય તો અમે મોબાઈલમાં જોઈ લઈએ એવું છે હવે
હમ સાચી વાત છે રૂટીન લાઈફ થી જીવનમાં મનોરંજન મેળવવા માટેનું આ ફિલ્મો છે મુવીઝ છે નાટકો એ બધું સારું છે જેથી આપણને મનોરંજન મળી રહે રોજના કામથી
હમ સાચી વાત છે આખો દિવસ હવે કોલેજમાં હોય આપડે તો પછી ભોની ભોનીને કોક અંટારો આવે તો કોક વાર અમે પિક્ચર પણ જોવા જઈએ કા તો આજુબાજુ ગામડામાં અત્યારે બધા મનોરંજન કરવા આવે છે નાટક વાળાને એવું તે એમાં બી અમે જઈએ છીએ
બરાબર અમે બી કેવું કરીએ જયારે બધી લેડીસો હોઈએ છોકરાઓ હોઈએ તો અમારા ટાઉન હોલ હોય મોટો એસી હોલ એમાં મસ્ત કોમેડી નાટક આવતા હોય છે કોમેડી સંગીત સંધ્યા જેવું થતું હોય છે મ્યુઝિકલ નાઈટ જેવું હોય છે જેથી રૂટીન લાઈફથી ઉંમર લાયક વ્યક્તિ બી એન્જોય કરી શકે નાના બાળકો બી એન્જોય કરી શકે અને વચ્ચેની ઉંમરના વ્યક્તિઓ બી હસી મજાક કરી શકે
હમ તમારી વાત એકદમ સાચી છે તો એક વાત કહ તમન કે અમારા કોલેજમાં પણ એક વાર આવું થયું હતું કે અમારા કોલેજમાં બી આવું જે ડાન્સ નું ને નાટકનુંું જે છે તે બધું રાખ્યું હતું તે નાટકમાં મને શિવ ભગવાન નું જે બધું ચરિત્ર છે તે વિષ અમને સમજાવતા હતા અને એ માટેની અમારા કોલેજમાં એકદમ મોટી ઈવેન્ટ થઈ હતી અને દરેક વિવિધ પ્રકારના નાટક અને ડાન્સ પણ રાખ્યા હતા જોડે
ના ના ખુબ સરસ કહેવાય કેમ કોલેજમાં અને સ્કૂલોમાં જ કોઈ બી મોટા કલાકારની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે કે એવી રીતે કોઈ બી નાના નાટક થી શરૂઆત કરે કોઈ બી પાત્ર ભજવવાની કોઈની ઇન્ટરેસ્ટ હોય તો પછી એ જ ધીમે ધીમે આગળ જઈને એક મોટો કલાકાર બને છે ને એને સારી સારી ફિલ્મોમાં પણ કામ મળે છે એટલે કલાકારને મનોરંજન કરવા માટે આપણે સંગીત થી આવા કાર્યક્રમોથી જોડાયેલા હોઈએ તો આપણું જીવન મસ્ત મ્યુઝિક ભરું થઈ જાય મનોરંજન વાળું થઈ જાય
હમ તમારી વાત એકદમ સાચી છે હવે અત્યારના જમાનામાં શું છે કે લોકો જે પહેલાના જમાનામાં નાટકો થતા હતા અને જે પહેલાના જમાનામાં જેવું વર્તન હતું એવું અત્યારના જમાનામાં જોવા જ નથી મળતું કારણ કે અત્યારે કેવા કેવા જાતના મૂવી બહાર પડે છે કે લોકોને બી સારી દ્રષ્ટિ હોય તે છતાં લોકોને ખરાબ કરે છે તે પ્રકારના મૂવી પણ બહાર પડે છે તો એ પ્રમાણમાં તમે બીજું શું કે આવા મુૂવી ના બહાર પાડવા જોઈએ અથવા તો એમથી વાત સાચી છે કે મનોરંજન થાય છે પણ એ લોકો પિક્ચરમાં પણ અતાર બધું બદલાવ આવી ગયો છે કે પેલાના જમાનામાં કેવા ગુજરાતી પિક્ચર આવતા અને અત્યાર બધું જાત જાતની ભાષાઓમાં જે પિક્ચરો આવે છે એટલા માટે મેં તો એવું જ માનું છું કે મૂવી જે હોય તે જોવાની પણ થોડુંક માપે જોવાની એમ પછી એને બહુ કઈક ખાસ જોવાની નહીિ એટલા માટે તો એવું તમે બીજું શું
સા સાચી પેલા તો કેવું હતું કે આપડે બધા ફેમિલી સાથે બી ગમે ત ના બી પિક્ચરો જોઈ શકીએ પણ અત્યારે કેટલાક એવા મુવી હોય છે કે આપ ફેમિલી સાથે નથી જોઈ શકતા તો બી અત્યારે થોડા ટાઈમથી જમાના બદલાયો છે છોકરાઓની ચોઈસ પણ બદલાય છે ગુજરાતી પિક્ચરો તરફ બી આજના નવી જનરેશન વળી રહી છે છેલ્લોું દિવસ છે શું થયું આ કેરલા હાટ્સ બધા નવા નવા પિક્ચરો ગુજરાતીને બધાયા છે તે છોકરાઓ એ બાજુ વળે છે ું ગુજરાતનું કલ્ચર જળવાઈ રહ છે એ બી એક સારી વસ્તુ છે
હમ એ વાત તમારી એકદમ સાચી છે પરંતુ અત્યારના પિક્ચરોમાં કેવું છે કે ચાલો આપડે જે અઢાર વર્ષથી ઉપરવા ના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને એ એ પ્રમાણમાં આપણને માઇન્ડ હોય કે ચાલો આ પિકચ પિક્ચરમાં ઓું આવે છે પરંતુ અત્યાર તો જે નાના છોકરાઓ છે દસ વર્ષના અથવા બાર વર્ષના એ પણ એ પિક્ચરો જોવે છે કારણ અને આગળ જતા પછી એમનું પણ જીવન ખરાબ થાય છે
ના ના સાચી વાત છે અને હવે કેવું થઈ ગયું છે મોબાઈલમાં બધું જ મળી જાય છે એટલે પેલા તો કેવું હતું કે પિક્ચર જોવું હોય તો આપડે બહાર જતા રહીએ તો આખા ઘર ને ખબર હો કે ભાઈ મારો છોકરો પિક્ચર જોવા ગયો છે પણ હવે તો કેવું મોબાઈલમાં આવી ગયું છે ક્યારે કોઈ પિક્ચર જા તે જોઈ લ આપણને ખબર જ ના પડે કેમકે યુટ્યુબ પર બધું જ આવી ગયું છે નેટફ્લિકસ છે બધું હોટસ્ટાર છે જીઓ હોટસ્ટાર છે બધા પર પિક્ચરો આવી જાય એટલે છોકરાઓ કેટલીક વાર મોબાઈલ ન બધું જોઈ બી લે એટલે એ બી વસ્તુ સારી ના કહેવાય
તમારી વાત સાચી છે હવે પેલાના જમાનામાં તો ટીવી હતા નહી હતા પણ પેલા તો બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા તો લોકો પેલા ગુજરાતી ફિલ્મ કા તો ગુજરાતીમાં જે પણ આવતું તે એવી રીતના બ્લેક એન્ડ વ્હાઈટ જોતા પણ અત્યારનોો જમાનો તમે જોુઓ કે એ જમાનામાં બ્લેક એન્ડ વ્હાઈટ અત્યાર તો બધું કલરિંગ થઈ ગયું પ્લસ તો એકલા મોટા મોટા તો ટીવી હોય છે પછી કોક લોકો તો ઘરમાં એમના હોમ થિયેટર લગાવે છે જોવા માટે તો આટલા મોટા મોટા ખર્ચા કરે છે લોકો મૂવી જોવા માટે કા તો મેં તો એવું માનું છું કે બહાર જે નૃત્ય થતા હોય અથવા તો મનોરંજન કરવા જે ગામમાં લોકો આવતા હોય એ જોવા જવું સારું મૂવી કરતા
હા એ વાત બી બરાબર છે પણ હવે અત્યારની લાઈફ જોવા જવને તો એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને માનવ જીવનની કે કેટલાક લોકો જ બાર ટાઈમ કાઢીને મૂવી જોવા જઈ શકે છે બધા લોકો નથી જોઈ શકતા એટલે પોતાના મનોરંજન મેળવવા માટે એ લોકો શું કર શોર્ટકટ શોધી કાઢ એટલે પોતાના ઘરમાં થિયેટર બનાવી દે ચાલો દસ બાર બેસીને આપડણે આરામથી જોઈશું એટલે હવે મનોરંજન ના સાધનો બહુ વધી ગયા છે પણ માણસ પાસે હવે સમય નથી રહ્યો પેલા તો ફિલ્મો એક આવ પણ આપણે ફિલ્મો દસ વાર જોઈએ ને તો બી કંટાળો નોતો આવતું
હમ તમારી વાત એકદમ સાચી છે અને હવે આપડણે એમાં શું કરી શકીએ કારણ કે લોકો જેમ જો આપડે નોકરી ધંધો કરીએ છે ત્યારે આપડા ઘરમાં પૈસા આવે છે એમ એ લોકો ને પણ સેમ એવું જ છે કે એ લોકો જયારે એક પિક્ચર બનાવે ત્યારે એ પિક્ચર જેટલું વાયરલ થાય તેટલા પ્રમાણમાં એ લોકોને રૂપિયા મળે મતલબ એ લોકો બી પિક્ચર બનાવવાના તો પૈસા લે જ છે અને મનોરંજન કરવાના પૈસા લે છે અને એ પ્રમાણમાં આપણે જોઈએ તો આપડણે નોકરી ધંધો કરીને પૈસા કમા છે એ લોકો પિક્ચર બનાવીને પૈસા કમાય છે
ના બરાબર જ્યારે બંનેની જરૂરિયાત પૂરી થાય અને હું તો પોતે સિંગિંગ કરું છું એટલે હું તો જયારે બી ટેન્શનમાં હોઉં મન ઉદાસ હોય એટલે જૂના ગીતો સાંભળું છું ગીતો ગઉં છું એમ કઈને હ પોતાનું મનોરંજન કરતી હોય છે અને જ્યારે અમારો પ્રોગ્રામ હોય ઓર્કેસ્ટ્રા હોય ટાઉન હોલ માં હોય કોઈ એવી ઓપન જગ્યા હોય કોઈના મેરેજ ફંક્શનમાં હોય એટલે જૂના નવા ગીતોની એટલી રમઝટ બોલાવી દઈએ છે ને એટલે ઓલવેઝ અમારું માઈન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છેટલે મનોરંજન માટેનું તો એક સંગીત બહ ખૂબ જ સરસ સાધન છે
હ તમારી વાત સાચી છે હવે દેખો અત્યારે જમાનામાં કેવું કે અત્યારે આપડા ગુજરાતમાં સૌથી ફેમસ જોવા જઈએ તો મનોરંજન માટે લોકો ડાયરો કરાવે છે તે ડાયરામાં આપણે કીર્તિદાન ઘડવી છે અથવા તો કિંજલ દવે છે ગીતારાબારી છે આવા જે લોકો જે છે ફેમસ ડાયરાના તે લોકો ગાવા આવે છે અને લોકો તેમને ચાહ છે પણ ખરા હવે આપણેે એવી વસ્તુ જોવા જઈએ તો આપણેને તેમાં મજા પણ આવે અને તેમાં રસ પણ આવે હવે આ મૂવી ને એમાં તો બઉુ ખાસ કઈ જોવાનું હોતું નથી પરંતુ પેલામાં તો આપણને બધું જોવા બી સારું મળે પ્લસ લોકો પૈસા નો વરસાદ પણ કરે એ પણ જોવા મળે અને સારું ગાય એ આપણને સારા અવાજે સારા સૂર્ય આપણ સાંભળવા પણ મળે
ના ના સાચું સંગીત એટલું સરસ હોય છે ને તો લોકો ધાર્મિક વૃત્તિ પાછળ બી બહુ વળ્યા છે ડાયરો કરતા હોય અત્યારે તો ભજન સંધ્યા કહો પ્રભુ ભક્તિ ના કૃષ્ણ ભગવાન ના ગીતો કહો તમે અત્યારે શિવજી ના ગીતો કહો અત્યારે એટલું બધું ચાલી રહ્યું છે કે યુવા વર્ગ બી ધર્મના માર્ગ તરફ વડી રહ્યો છે અને આ સંગીતનું જ આ મનોરંજન ન જ એક પ્રતાપ છે કે જેથી દરેક વર્ગ નાના બાળકોથી માંડીને મોટાઓ સુધી બધા મનથી ખુશી થી આ પ્રવૃતિમાં જોડાય છે
હમ તમારી વાત એકદમ સાચી છે એટલે મેં તો એવું જ માનું છું હવે દેખો અત્યારે તમને યાદ હોય તો ઈન્સ્ટાગ્રામ ને એવું બધું સોશિયલ મીડિયા પર છે તો મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવું ને તો બે રી આવે કે મતલબ અઢાર થી વીસ વર્ષ ના છોકરાઓ જે છે એ પણ અત્યારે તબલાવાદક છે અથવા તો પૈસા કમાવા માટેની કોઈ પણ રીત ખોરે છે અને પોતે અઢાર વર્ષ પછી તે લોકો મહેનત કરી દે છે કારણ કે ઉંમર જે છે તે છવ્વીસ વર્ષ સુધીને તમે બહુ વધામાં વધુ તમે પૈસા કમાઈ શકો છો એના પછી શું છે કે તમારી ઉંમર થાય પછી તમાને કદાચ કોઈ પ્રકાર નો રોગ આવી જાય તો તમે એવું કરી પણ ના શકો કોઈ કામ ના કરી શકો એટલા માટે અત લોકો છે ને અઢાર વર્ષ થી છવ્વીસ વર્ષની ઉંમર એવી ગણે છે કે જેમાં અમે સારો પૈસો કમાઈ લઈએ અને સારી રીતના અમે સારું કામ કરી શકીએ
ના ના સાચી કે એ સમય એવું છે ને કે જે જતું રહે ને પછી બહુ પસ્તાવું થાય છે એટલે એ ટાઈમમાં જ તમે દોડી શકો છો તમારામાં એટલી એનર્જી બી હોય છે શારીરિક રીતે કામ કરવાની તમે બીજા વ્યક્તિઓ કરતા ઓવર ટાઈમ કઈને બી તમારા શરીરને કઈ તકલીફ વગર તમે વધારે કામ કરી ઓછી મહેનતે વધુ પૈસા કમાઈ શકો છો અને એ પૈસા તમારા ફ્યુચરમાં કામમાં લઈ શકો છો એટલે છ્બીસ વર્ષ પેલા તમે જે બધી મહેનત કરો તમને પાછળથી ખુબ જ કામ લાગે છે કે અત્યારે તમારે દોડવાનો સમય છે પછી ધીમે ધીમે તમાર શરીર છું સાથ આપે ઉંમર થાય એમ તમાર સ્વાસ્થ કદાચ બગડે કદાચ કોઈ બીમારી આવે તો એ પહેલા આ સમયને તમારે એવી રીતે કવર કરી લેવો જોઈએ કે આગળ જઈને તમને તકલીફ ના પડે
હમ આ બધી વાત તમારી સાચી છે તો સારું હવે મારે જરાક કામ છે તો મેં જરાક નીચે જાઉં છું તો આપડે ફરી કદી વાત કરીશું હા ઓકે